કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં જસ્ટ ઘરમાં બધા જોડે જમીને બેસીને ઉઊભી થઈ
સરસ બધાની ઘરે તબિયત પાણી મજામાં
બસ મજા આમાં મજામાં કેવું તમે ઘરે બધા કેવું જોડે બેસીને જમો કે અલગ
હા એક સાથે જ જમવાનું તો એક સાથે જ હોય ખૂબ મજા આવી જાય આમ સાથે બેસીને આમ
હ આ વાત પરથી મને તો એક યાદ વાત યાદ આવી કે પહેલા તો જયારે ઘરમાં ધામ સાથે બેસીને જમતા ત્યારે કેટલી મજા આવતી ને આમ રોજ બેસતા તો ત્યારે તો રજા હોય તો બેસી આપ
હા એજ બિલકુલ સાચું અત્યાર તો ઘણા ઘરોમાં દરેક વ્યક્તિ અલગ ટાઈમ પર જમે કોઈ ઓફિસમાં હોય કે કોઈ મોબાઈલમાં વ્યસ્ત હોય આજ બધાના ઘરનો નિયમ થઈ ગયો છે આજકાલના જમાનામાં તો
હા બિલકુલ બિલકુલ બધાના ઘરમાં આવું છે પહેલાના સમય મતલબ પહેલા તો જમતા જમતા આમ દિવસભરની વાત પણ થતી જ હતી હવે તો એ રીતે વાત કરવાનો કોઈ જ્યારે સમય જ નથી
પણ જોવા જઈએ ને તો મારા ઘરમાં તો એક નિર્ણય લીધો છે કે આમ રાતે તો બધા એક સાથે જ જમવાનું આમ બેસવું જ જોઈએ
હા બિલકુલ મારા ઘરમાં પણ પહેલા આમ રાત્રે બધા સાત જમીન એમ ભોજન કરવાના એવું આમ નિયમ હતો આમ દાદા બધાને સાથે બોલાવતા
હા એકદમ અને જમતા જમતા ક્યારેક જન્મદિવસની પ્લેનિંગ પણ થઇ જતી આમ
બિલકુલ હા એજ તમે કઈ રીતે જન્મદિવસ આમ મનાવો છો
આમ પેલા તો આમ જોવા જઈએ તો પેલા તો ડેકોરેશન પણ ઘરમાંમ લોકો પોતે જ કરતા હતા ને
હા બલૂન ફૂલાવતા હતા રંગબેરંગ બી આમ કાગળ મતલબ લટકાવે ગ્રીટિંગ કાર્ડ બનાવતા અને આમ બધું આમ ઘરના લોકો મળીને કરતા હતા નને
હા એજ હવે તો ઘણા લોકો ઓનલાઈન ઓર્ડર કરી દે છે કેક અને ડેકોરેશન ગિફ્ટ બધું રેડી જ મળી જાય છે એટલે કોઈ કષ્ટ જ ઉઠાવવા માંગતું નથી તેથી આજકાલની જિંદગી બહુ આમ સરળ બની ગઈ છે કેવાય ને
બિલકુલ પણ સુવિધા તો વધી છે પણ પહેલાની જે એક્સાઈટમેન્ટ હતી એ થોડી અલગ જ હતી આમ બર્ ડે આવનો હોય જન્મદિવસ તો આપણને કેટલી આમ હોય કે આમ આપણે નાના હતા ત્યારે આમ ચોકલેટો લઈએ કે આજે સ્કૂલમાં આપીશું આમ તેમમ પણ જેમ જેમ સમય જતો ગયો એમ કોઈ આપણેને એક્સાઈટમેન્ટ જ ના રહેે
બિલકુલ સાચી વાત છે પણ મને તો હજી યાદ છે કે મારા એક જન્મ દિવસમાં લાાઈટ ગઈ હતી પછી અમે કેન્ડલ લાાઈટમાં કેક કટ કર્યો હતો ખુબ મજા આવી ગઈ હતી એ દિવસો યાદ કરીને મને
પછી આમ યાદગાર બની જાય આપણા બધા માટે
હા એજ ને અને પછી બધા સાથે બેસીને જમ્યા હતા આજે પણ હું ફોટો જોઉં ને તો હસી આવી જાય મન તો
હ ફોટોની વાત કરીએ ને તો પેલા તો કેમેરા પણ ઓછા હતા એટલે આમ દરેક ફોટા ખાસ લાગ ત હતા
એજ ને અને જોવા જઈએ તો હવે તો એક જ પ્રસંગમાં પાંચસો ફોટા પડી જાય
પણ ક્યારેક તો ફોટા કરતા પણ એમ યાદો સુંદર હોય છે હું તો એવું માનું છું
હા બિલકુલ મને તો મારા દાદીના હાથ ન જન્મદિવસ નું સ્પેશિયલ શીરો યાદ હજી આવે છે
હા અમારા ઘરમાં પણ જન્મ દિવસ હોય ને એટલે આમ પુરી શાક અને શ્રીખંડ એ બધું જ પેલા બનાવતા અમે
એજ ને અને બધા સાથે જમવાની મજા પણ આમ ડબલ થઈ જતી હતી
હા અને જમતા જમતા આમ બધા એકબીજાને આમ જૂની યાદો પણ યાદ કરાવતા હતા
હા એજ પણ જોવા જઈ ને તો મને એક વાત યાદ આવે છે કે જયારે હું નાનો હતો ને ત્યારે મારા કાકા જન્મ દિવસ હોય ને મારો તો એક જ વાત કહે કે તને પેલા કેક કરતા ક્રીમ બધુ ગમતી હતી ને એમ પૂછે મને
હા હશે આવા જોક્સ વગર તો ફેમિલી આમ ગેધરિંગ અધૂરું જ લાગે
સાચું સાચું અને ફેમિલી સાથે જમ્યું એ કેવલ ભોજન નથી પણ આમ સંબંધોને મજબૂત કરવાનો સમય છે તો
બિલકુલ અને ખાસ પ્રસંગોમાં તો આ વાત આમ વધારે સમજાય આપણને
આમ જેમ કે જોવા જઈ તો લગ્ન ગ્રેજ્યુએશન પ્રમોશન થાય તો એ વખતે આમ જમવાનું કંઈક અલગ જ આમ બધા એક સાથે જમીએ તો મજા જ આઈ જાય
એટલે રાત્રે આમ સ્પેશિયલ જમવાનું બનાવતા કે વરસગાંઠ છે ગ્રેજ્યુએશન પ્રમોશન
હા એજ પણ હવે પણ જોવા જઈએ આજકાલના લોકોને સમય નથી મળતો તેથી એક સાથે મુશ્કેલી બને છે આમ જમવાનું એક સાથે કેહેવાય ને આમ
હમ બિલકુલ કારણ કે આમ દરેકનું સ્કિડ્યુલ એકદમ આમ અલગ બની ગયું છે એટલે
હા પણ હું જોવા જ તો અમે લોકો તો બધા આમ કેવાય ને કે ટ્રાય અને પ્રયત્ન કરીએ કે હપ્તામાં ઓછામાં ઓછું એક વખત તો બધાને સાથે જમવું જ જોઈએ અમારા ઘરમાં તો આજ ચાલે છે
હ તમા હા તમારે પણ આવું ટ્રાય કરી કે રજાઓમાં તો મતલબ આખો દિવસ ફેમિલીને નહી પણ એમાંથી થોડા કલાક તો આપવા જ જોઈએ અને આમ આથી બધાથી ફેમિલી બોન્ડ ગામ જળવાઈ રહે
હા અને આ સમયમાં નવા નવા અને જૂના બંને પ્રસંગોની વાત પણ થઈ જાય
હા અને ક્યારેક કોઈ આમ ફોટો આલ્બમ ની અને આમ બે કલાક ક્યાં જતા ને ખબર જ ના પડેમ આપણે ફેમિલી ની બધા બેસીને આમ જોતા હોઈએ પેલાના જમાનામ તો ખબર કે સેટો ને એવું આવતું લગનની જ તો બધા આમ જોડે બે ને જોતા અત્યારે તો આવે પણ એ મજા નથી એમ
હા એજ અને જોવા જઈએ તો એક ફોટો પાછળ કેટલી બધી કહાની હોય છે
બિલકુલ બિલકુલ અને તમને એું તને યાદ વાત છેું કે તને સરપ્રાઈઝ બર્થડે સેલિબ્રેશન ગમતા હોય કે સિમ્પલ રીતે આ મુજવું ગમતું હોય
મન તો સરપ્રાાઈઝ સેલિબ્રેશન ખુબ ગમે પણ જો સરપ્રાાઈઝમાં બધા ફેમિલી મેમ્બર્સ સાથે હોય તો વધારે આનંદ આવે
હા એજ ફેમિલી સાથેની આમ ખુશીઓ જ અલગ હોય મિત્રો સાથે પણ મજા આવે હું ના નથી પાડતી પણ પરિવાર સાથે આમ લાગણી જોડાયેલી હોય આપડી
હા એજ પણ મને તો હજી એક વાર યાદ છે કે જન્મદિવસ હતો એ સવારે ઉઠતા જ બધાએ મને સરપ્રાાઈઝ આપ્યો હતો જે મને હજી યાદ રહી ગયો છે
શું કર્યું તું સરપ્રાઈઝમાં
આ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી મારા રૂમમાં છે ને એક નાના નાના મેસેજ નોટ મૂકેલા હતા અને દરેક નોટમાં એક સારી યાદ લખેલી હતી અને થોડાક ફોટા પણ મૂકેલા હતા
વાહ આ તો ખુબ જ આમ ક્રિએટિવ આઈડિયા કે ભાઈ
હા અને અને પછી છે ને આપણે રાતે બધા સાથે જમવા બેસ્યા હતા અમે અને એ દિવસે એ દિવસે ખૂબ જલસા કર્યા હતા ને ખૂબ આમ મજા પડી ગયેલી ને અત્યાર બી એ મને એ દિવસ યાદ આવે છે
હા આવી યાદો તો આમ વર્ષો સુધી આપણને યાદ રહે કદી ભૂલી જ ના શકીએ આપણેે
હા અને તારો સૌથી યાદગાર જન્મદિવસ કયો હતો
અ મને લાગે છે કે જયારે હું સ્કૂલમાં ગઈ હતી ને ત્યારે
તો શું ખાસ હતું એમાં
એ દિવસે વરસાદ છે મેને ખૂબ પડતો હતો આમ બધા મહેમાનો મોડા આવ્યા પણ આવ્યા પછી એટલી મજા કરી એટલી મજા કરી કે આમ દિવસ જ આખો યાદગાર બની ગયો
હા અને ક્યારેક નાની મુશ્કેલીઓ પણ સારી યાદ યાદો આમ બની જાય છે શું કેવું તમારું
એકદમ એકદમ અને એ દિવસે આમ છે ને એટલી બધી જલસા કરેલી ડાન્સ કરેલો બહજ મજા આવી ગયેલી
અને વરસાદમાં આમ ગરમ ગરમ ભજીયા હોય તો તો પરફેક્ટ કોમ્બિનેશન
હા અમારા પણ હતું જ મારી બર્થડે પર બી અમે બનાવ્યા હતા અને આમ જમતા જમતા બધાને આમ જૂની ફેમિલી સ્ટોરીઝ પણ કીીી
હમ મારા ઘરમાં પણ આમ ખાસ પ્રસંગો હોય તો આવી રીતે બધા ગોળ બેસીને વાત કરી અને ખુબ મજા આવી જતી
આજે પણ તમે આવું બધું કરો છો
પ્રયત્ન તો કરીએ જ પણ બધા વ્યસ્ત હોય છે એટલે રોજ તો નથી થતું આવું
હા પણ આજકાલ મોબાઈલ પણ એક કારણ બની ગયું છે મોટામાં મોટું
હા એજ પેલા જમતા સમય વાત થતી હતી હવે તો ઘણા લોકો મોબાઈલ જોઈને જમે છે
હા એટલે તો આમ ઘણા ઘરમાં તો નો મોબાઈલ ડ્યુરિંગ ડિનર નો નિયમ પણ હોય છે ખબર તા ને મારા ઘરમાં આવું જ છે કે જમતા જમતા નો મોબાઈલ નો ટીવી
સરસ સરસ નિયમ બનાવ્યો છે અનેને આ નિયમ તો મને ખુબ જ સારો લાગ્યો તમારો
મને પણ કારણ કે એ સમયે આમ ફેમિલી સાથે વિતાવવું જ જોઈએ આપણે દિવસમાં તો આખો દિવસ બધા બિઝી હોય તો એક દસ મિનિટ જમતા તો આપણે ફેમિલી સાથે બેસવું જ જોઈએ હું એવું માનું
ચોક્કસ સાચી વાત તમે તો કીધી અને ખાસ પ્રસંગોમાં તો મોબાઈલ કરતા સમયની કિંમત વધુ હોય છે
એકદમ સાચી વાત છે કોઈ જન્મ દિવસ હોય કે એનિવર્સરી હોય લોકો સાથે હોય એ જ મોટી ગિફ્ટ છે હું તો એવું માનું છું
ગિફ્ટ ની વાત નીકળ તો તને યાદ હશે ગિફ્ટ આમ સૌથી વધારે આમ કઈ સારી હતી તારી કોણે આપેલી તમને
હા મને મારા એક મિત્ર એ આપી એક વાર છે ને મને આમ ફોટો ફ્રેમ મળ્યું હતું જેમાં આખું અમારો ફેમિલીનોો ફોટો હતો હું એટલી જોઈને આમ ભાવુક થઈ ગઈ હતી કે હું રડી પડી ત એટલું સુંદર છે હજી પણ મેં મારા રૂમમાં એને અછાને લગાવી રાખીશ
સરસ આવી ગિફ્ટ્સની તો ઇમોશનલ વેલ્યુ ઘણી હોય છે
બિલકુલ બિલકુલ મોગી ગિફ્ટસ કરતા તો આમ યાદો વધારે કિમતી હોય છે
પછ આમ તમારી વાત તો સાચી છે
હ અને ખાસ પ્રસંગોમાં તો આમ બનતું જમવાનું યાદ રહી જાય મને તો આમ જયારે ખાસ પ્રસંગોમાં મમ્મી બનાવે આમ અલગ અલગ જાતનું જેમ કે દાળ ભાત શાક રોટલી રસ છે પછી ભજીયા આમ અલગ જ મજા આઈ જાય
હા એજ એજ ખુબ જ અલગ જ મજા એ જતી હતી આપણને
હા બિલકુલ અને હું તો એટલું જ માનું કે ગમે તે એટલા બીઝ હોય પણ પરિવારને ભૂલવું ના જ સુઈ અને થોડો ટાઈમ એમને આપો આપવ જોઈએ આપણે
સાચી વાત છે અને એક સાથે જમવાની કઈક અલગ જ વાત છે
બિલકુલ એ જમવાની વાત જ કઈક અલગ છે એમ મને ખુબ બધું જાણવા મળ્યું અને શીખવા મળ્યું તારી જોડેથી
ને મને પણ ખુબ જ મજા આવી ગઈ તમારી જોડે વાત કરીને મને
મને પણ ચાલો ત્યારે મળીએે ફરી ક્યારેક આપણે વાત કરીશું.
ચોક્કસ ચોક્કસ આ વિષય પર આપણે ફરી ક્યારેક વાત કરીશું મલીએ